હલો.
કક્ષા ચારસો બ્યાસી થયામ.
શું ઓવે હૈ ને તારે ખુલ્લયુ.
હું નહી ખોલતો સવાર પહી પેલો કે. કે વેરું ના ખોલા કે વધારે થ પહી ખોલવાના.
એમ નહી કોન કે એવું.
ન ઇ લો.
એ પેલું બેંકિંગ નું તો ખોલે પેલું બે રૂપિયા સારું થયું એમ કઉું.
કયુ. હું માજો તો પેટીએમ પીટીએમ ન વાપરતું બેં એકાઉન્ટ નંબર નાખોતાર. હા કશું નહી વાપરતું.
ચાલુ છ આપડે તારે કયા ખાતામાં છે.
યુનિયન.
હા તો મારે યુનિયન.
તો તારે એક પેલું બેંકિંગમાં જઈશ ને હોવે. એ બેંકિંગનું છેને એટલે. એ આવશે દસ કોલ ઉપર થઈ જશે એટલે બધાને ખુલી જવા કાવો. દસ કોલ થી ઉપર થઇ ગયા ને એટલે ખુલી જશે.
કેટલા.
દસ કોલ થશે ને. દસ દસ એટલે ભાઈ ઉપર ભાઈ ખોલી જશે બધાને ખોલી ગયા.
શું.
એ પેલું બેન્કિંગનું એડ બેન્કિંગ થઈ ત બેંક એકાઉન્ટ એડ કરવાનું.
હા એ તો ખોલયુ અલ્યા પણ તું કહું ગૂગલ પે વાપરુ પણ હું નહીં વાપરતો એમ ગૂગલ પેમાં.
હા તો ડાઉનલોડ કરી દેને એમાં શું નૈલાન આવડ જ છે ને નૈલાન આવડત જ છે ને.
નહીલો કીધું ત કે નહી લો તો અવરુંરું માગે.
શુ
નો નંબર જોઈએ નામ જોએ એ બધું કરે.
હા તો એટીએમ એમ તાજુ નહીં.
કાર્ડ હજુ કઢાવવા આલયુ
હાજ હા તો એટીએમ તો જોવશે બરાબર. તે એવું હોય ફેમ પે ડાઉનલોડ કર લેવાનુ એમા નહી માંગે
ના ન લ એવું નાખ્યા લલું ના પેરું બેંક નંબર નાખે ને તો ખુલે એવુંયું.
હા તો ભાઈ અમ કેમ કે ત. ડાયરેક્ટ બેંકમાં જ પડશે હાના.
એ તો એ તો વધો નહી આવે.
તો બેંક અકાઉંન્ટ નાખીશ તો પડશે ને પણ એમ.
પણ ના હ નાગપુર છે પણ નરો એવું કે કે. કલ વધારા થઈાય એમ ભ નાખ એવું કે.
એવું કરું એવું.
હાં
અમાં તો બધા ચાલુ કરી દીધું.
એવું.
હા.
તારે કેટલા થયા
હવ રાજા હા રાજ શું ક્યા.
તારે કેટલા થયા
મારે હા છબ્બીસ
હ. કોલ નહી પૈસા.
અ જોને કેટલા છસ્સો સાહીઠ
હા.
કેટલા થયા
હા.
હમ. હોય હોય.
કાલે જ કાલ તો તમારે ચાલનું કેટલા લાગે છૂટા કોલેજ તમારું.
હ તો છોડી જઉ લે અગિયાર વાગ્યા ન અગિયાર ના.
હાલ તો ક કઈ કલ બપર નવું રહીશ તું.
કાલ હો કાલ રજાાન ત કાલ મારજે ફોન હું તો મારીશ. તમે ફોન કરીશું તોહી નીકળી જાાવ ફરી ઘેરા એને જ.
હા એટલે ઘેર જમીમી ને પછી લે.
હવ હમ.
હા.
હોય છે ઉજગાસ હોય છે.
હ ઉંગ.
હા.
કેલાાગે ઉંગોલ દે.
હ. કાલે ને ઊન વલો કા કોઈ આવ ન ઊન વ એકલા બી રલા. અ અગયાર બાર વાગગાર.
હા.
એ એકિજન ફ માઇ માઇ ખુલ્કા કર્યા. તમે ચોવી લગીન ખેંચી લયા કાલ રાતે. તો એ આજે. માર્યો ફાઈ ભાઈને તો એટલે પચી પતાવી દીધા ભાઈ એટલે બીજા ત્રીસ. નોળડા આવટાર ગેટ.
હા.
મારે ત્રીસ નો હવે આવ્યો ત્રીસ મો ટાર્ગેટ ચાલે એમ.
ના એલે મેં કીધું લે આપડે વાત કરી ત કે મને ખબર ના પડે કે શું વાત કરીને શું નહી કે.
અમ હું.
એ કે મારે વાતો બીજી બીજી કરવા જોઈએ કેધ સારું. ત જેમાવ ને એવું કેને.
હા. હ આજ ત્રીસ ફરી જોઈએ ખબર લે આવ. દીસ હજાર ત્રીસ હજાર આગળ આવતા હોય. કોને ખબર મન તો લાગે આગળ હજુ આવશે જ.
હ આવશે લ.
હ.
બધા પૂરા કરવા પડે કે આપણી ઈચ્છા.
એ ખબર નહ સારું. હ જોઈએ હવે આ પૈસા ક્યારે હોય તો બીજે પેલા.
હા.
ચાર થી ચૌદ દિવસ લખ્યું સમ.
કેલા.
સાત થી ચૌદ દિવસમાં.
હા.
એવું છે ખબરને અવે
હ
ક્યારે આવે આ જે બતાવશે ને એ પ્રોસેસિંગ પેન્ડિંગ પ્રોસેસિંગનુ એટલે આવશે પ્રોસેસિંગ છે હજુ
ક્યા હુવા રવિ... કોન ઓ ગયા
સીધી રીતે નીચે આ જા સીડી લેકે નીચે આ જાયેંગે. મુજબ લગા તુમ ચલે ગયે. હહહ હા બોલ
બરાબર
હાલો હાલો
હાલો
હાલો
હાલો
- બોલ
મેં તો વિચારેલુ કે આજે શોંતિ હી મસ્ત ઉંગીસ
રાત્રે વાત થાયએટલી વાત કરીશ પછી મેં કીધું ઊંઘીશ કમ્પ્લેટ
હા
પેલુ એક નવુ આયી ગયુ
આજે ઊંઘી
હું તો કમ્પ્લેટ ચોખ્ખુ કય ન આયો
જોડે જોડે અડારીન અડારીન ઊંઘે એવુ શે તો ચારે ચાર અડારીન આમ ચારે ચાર જોઈન્ટ
તણય અડારીન અન એક શુટો--એક શુટો એમા પેલો ઊંઘે
એવું
હા
હા હા
માર પર તો પગ બગ આયો ન તો હું તો લાત આલુ ચોખ્ખું
ત
બેડની સાઈઝ કેટલી એક જન ઊંઘાય એટલી જ છે બે જનનુ સિંગલ બેડ
હા સિંગલ બેડ.
ડબલ ડબલ હોત તમાર રુમ પચી જાય. જગ્યા જી રહ છું.
હા.
ખાવા બાવા બેહો તો બેડ પર જ બેહો કે નીચે જ.
બેડ મ
દેડમાં વધુ વારીને.
હા અમે તો એજ બેડમાં બેતા હતા પણ પેલું મેં કધું બેશું જમમાં. ખાવાનું ના આવ્યું ને પેલું કધું નવું આવ્યું.
બધું તનું વાતેય લઇ ગેલા ભર.
ના ભાઈ.
આ હ હ..
એ બે જણ હેલા એક બીજી રૂમમાં એવું હ.
એવું છે તેવો એ ના જાય તારે. એવો એ એન જોડ ના જાય અઇ કેમ નો આવો.
એ નીચે જોઈ રહેલે એ રૂમ ની નીચે એટલે મતલબ આજે જ આવે બે જન. એક રાત્ર રોકા હવે.
એક રાહતોગ.
હવે હવે એવું કે હે એક રાત રોકાવાનું પાઈ આગળ ખબર નઈ હવે. પરમાનેન્ટ થઈ આ રહી ગયા બોલ રહી તથી.
પરર્માનન્ટ નહી થવાનું ક હળવા.
તમે આવ્યા જોડે.
દાદા ભાઈ તમારે ચારેયોને ભાઈ ભાડું વાળું પડે ને.
હા.
તે ચાઆ ત્રણ હજાર ચાર ભગચ ન પાળો હતો.
તારા લેવા અરે જ્યાં આગળ જ્યાં આગળ બાથરૂમ હે ને. નાવે કંપ્લે કંપ્લેન્ટટ અડીંગ બેડ હે. નીકળવાની જગ્યા સેજ આમ ગહીને નીકળું પડે ગહી ની. કર બાર નીકળ હા હા..
હા, હા..
હું તા. હું તો જેન હું તો પ બેડ પર ચડી ચડી નહી આવતો હતો. આજ નૈરાજ શું થયું ખબર તને આ નૈરા શું થયું. નઈ હવારમાં શટ પહેરતો હતો તો જર્સી પહેરતો એવું શર્ટ. ઘરનો પટે અને ઉપર પંખો રમદે ન આંગરું આવ્યું ને. અને નેચે બાવ બાવો પડ્યો અને ન જે અંગરે આવ્યું ને લોહી. જો આમ થઈ ગયું ચાલુ પંખો પંખો કેલા પર ખબર પાંચ પર.
અલયા આવુ હતુ બચલે ને ઉડી ના જીયુ.
અલયા હાર હારું કે ગ ની.
ચાલુ શ હ હ... ક જીપીએસ નાખ વાની.
એ પણ ખટલાન ઉપર ચડીી. શર્ટ પર ખટરાનું ઉપર ચડી શર્ટ પહેને.
એવુું?
તા.
હા, હા..
પછી જયારે તો પેલા અડ ને ત ખબર ના પડી પછી જે પછી. કાઢે વાગરી તારે જોઈને તાર તારા ચીરો. તારા લોહી બાજી ગયું કઠ્ઠો થઇ ગયો.
અ એટલો નીચો પંખો તારા
અરે બેડની ઉપર ચડેલો એટલે અનાથ ઉચા
ની ઉપર ચઢેલો.
હા ચાવ બીજું તું કર પછી કર પછી કર પછી કર પછી તું કર તું કર
આ તે કરેલો કે મેં કરેલો હાલો.